હલો જય શ્રી કૃષ્ણભાઈ
હા બધા મજામાં તેમાં કેમ છો
હા હું પણ મજામાં છું અને ખુબ હમણા તો વેકેશન ચાલી રહ્યું છે એટલે ઘરે એન્જોય કરી રહ્યો છું કારણ કે તમને ખબર જ છે કે આપડ જે કોલેજનું હમણાં જે વેકેશન પડે છે તે તો મિનીમમ આપડણે તો બે થ્રી અઢી મહિના સુધી રહી જ છે અને આપડે અમા કરી એજ છું કારણ કે હવે તો ગરમીનું ગરમીની સિઝન હતી ત્યારે તો અમે ગમે ત્યાં વોટર પાર્ક સ્વિમિંગ પુલમાં ફરવા ગયેલા હતા અને હવે તો ઠંડી એટલે કે ચોમાસાની સિઝન આવી ગઈ છે અને તેમાં તો હવે ત વરસાદ પણ ઓછો હોવાનું બધું સમાચાર મળી રહ્યા છે કારણ કે હું ફોન પર સોશિયલ મીડિયા બધું જે ન્યૂઝ દવેત કરે છે તે હું જોઉં છું અને તે મને જોવાનું ખૂબ ગમે છે કારણ કે દેશમાં શું થઈ રહ્યું છે વી પરીસ્તીથી છે દેશની તે મને જોવા ખુબ ગમે છે અને સોશિયલ મીડિયાનું આ રીતે ઉપયોગ કરું છું કઈ ઘણા બધા એવા લોકો હોય છે સોશિયલ મીડિયાનું ઉપયોગ કરીને આમ બધ ન્યુઝ છેનો ખુબ યુઝ કરે છે અને મને પણ ન્યૂઝ બોરી જોવાનું ખૂબ ગમે છે બાકી તો તમારી સાથે એ મારે ફોન કર્યો તમે હમાર અજે વેકેશન ચાલી રહ્યું છે એટલે કે હું તો મોસ્ટલી અમે તો જે બધા જે નવી નવી સિરિસો આવે છે જેમ કે હોલીવુડ ની હમણા જે આવી છે જેમ કે સ્પાઈડરમેન એ તો માર્બલ સ્ટુડિયો ખૂબ સારી એવી મૂવી છે અને જેમ કે સિરીઝમાં તો હવે મની હઇસ મૂવી છે તે મને તો ખૂબ ગમે છે કારણ કે મે એક બે સીઝન સુધી જોયા છે એકમ બોઉ એક્શન વાળીને ને એકદમ સુ પ્લા નિંગ કરે છે એ લોકો ખૂબ અલગ પ્રકારનું હોય છે એટલે જે આ સીરીસ છે મની હાયસ્ત મૂવી તમારે પણ જોવી જોઈએ અને બાકી તો મારે કેવું છે કે જે મની હશમાં જે બધી ચોરી કેવી રીતે પ્લાન કરવી અને કેવી રીતેજે પ્રોફેસર પોતાનું વર્ક કરે છે અને જે બારથી એમના જે અંદર બધા ફસેલા એમના સદસ્ય હોય છે તેમને કેવી રીતે બચાવે છે પરંતુ એમના જે સદસ્ય હોય છે તે બે એક તો અ ડેથ થઈ જાય કારણ કે એમને મૃત્યુ થઈ જાય છે તે પોતાનાલા જાઓ સાથીઓને બચાવવા માટે પોતાને જાનને કુરબાન કરી દે છે પરંતુ એ સ્ટોરી એ લોકો ક્રિએટ કરીલી છે એ ખુબ સરસ છે કારણ કે હોલવુડની જે મુવી હોય છે તે એકદમ એક્શનવાળી અને સ્ટોરી ટેલ જોવાલાયક બની જાય છે કારણ કે જે આપણા બોલવૂડની જે મૂવી હોય છે તે તમને ખબર છે મોસ્ટલી ફ્લૉપ ફ્લોપ પર જાય છે અને હિટ પર જાય છે કારણ કે આપણા જે બોલીવુડ ની બધી જે મૂવી હોય છે તેમાં બધા લોકો એમ તો મોસ્ટલી જે કોમેડી મૂવી હોય છે જેમકે જેવી બધી મુવી હોય છે તે ખૂબ કોમેડી મુવી હોય છે જેમ કે ફીર હેરા ફેરી પછી હેરા હેરા ફેરી એ ખુબ કૉમેડી મૂવી થી દે દના દન એ મુવી જોવાની પણ મજા આવી જાય છે એટલે કે હ હન ચાલી રહ્યું છે અમ તો હું જે ફોર્મ ભર એમ કોમનો અને ક્યારે હવા નીકળસે એ તો નથી ખબર અને ઘણી બધી કોલેજમાં અપ્લાય કરી છે પરંતુ હવે હજુ પણ દસ વસ દસ થી પચીસ દિવસ સુધી લાગશે એવું બધું કહી રહ્યા છે પછી મને મળશું એટલે કે મારે તો એ જ કેવું છે કે હવે જે પણ આ વેકેશન મળ્યું છે તે માટે આપણે એઇન્જય કરવું જ જોઈએ કારણ કે પછી તો આવું વેકેશન નહી આવશે પછી તો આપ બે એક વર્ષ પછી તો આપણે જોબ પર લાગી જશું કારણ કે પછી આપ ઘણી બધી જિમ્મેદારી અને પ્રાયોરિટી આવી જશે એટલે કે હવે એજ છે કારણ કે વશનને મળ્યું છે તેમાં આપે હ આવી બધી સીરીઝ છે મુવી છે પછી બધા એ જોવા જોઈએ તેથી આપણું માઇન્ડ ફ્રેશ થાય અને જે ઘણી બધી મોટેશ મવી હોય છે જેમ કે તમને પણ ખબર જ છે કે આ સુપર થર્ટીન પછી થ્રી ઇડિયટમાં પણ આપને ઘણી બધું શીખવાનું મળે છે પછી એમ એસ ધોની મુવી પણ તમે જાણો છો તોકે જે મહાન ક્રિકેટર હતા તે એના પર બનેલી છે અને એના પાછળ થું સ્ટોરી હતી તે પણ આી લ સ બલી હતી તમે જાણતાટલી બધ ફેમસ થઈ છે અને બધા લોકોને તમને ખબર જ છે કે એમસ ધોની ઘણા બધા લોકો ના ચાહક પણ છે કારણ કે જે આપણા દેશ માટે ઘણું બધું એ લોકો વર્લ્ડ કપ પણ લાવેલા સારું આપણા દેશ માટે કરેલું છે લાઈઇક જે એ બધી મૂવી હોય છે તે આપણે જોવી જોઈએ કારણ કે આ વેકેશનમાં આપણે મોટિવેશન બધી મૂવી જોઈએ તો પછી આપડે આપ પોતાનુંિ નામ પણ રોશન કરી શકીએ અને આપણા અંદર એવાો જુસ્સો વધારે કે આપણે પોટણ દેશનું નામ રોશન કરશું અને આપણા માતા પિતાનું નામ પણ રોશન કરશું એટલે કે આપણે યોગ્ય રીતે સારી એવી મોેશનવી જો જોઈએ અને ખૂબ રીતે આપણે આગળ વધવું જોઈએ કારણ કે તો ઘણા બધા પ્રકારની મૂવી આવવાની જ છે અને હમણાં જે ટોક્સિક જે મૂવી બનવાની છે સાઉથની મૂવી તે મારે જોવા જવાનો વિચાર હતો અને તે એટલે કે જે હમણાં તો નથી પડી્યું પરંતુ જે ઓગસ્ટમાં ભણવાની સેરી વિસ્તારની તે મને ખૂબ ગમે છે કારણ કે જે એમના જે્રેલર આવવું તે જ એકદમ ખૂબ થ્રીલર અને ખૂબ ફેમસ થઈ ગયું છે બાકી તમારે શું કેહેવું છે તમે આવું મુવી છે સિરીઝ છે એવું બધું જોઉં છો
હા હ ભોઈ હું ખુબજ મારું બી વેકેશન ચાલે પણ મારા અમુક સબ્જેક્ટમાં કેટી આવી છે એટલે હું કેટી હમણાં પરીક્ષા અપાઈ હતી એટલે કાલે કે પરમ દાડે જેના લીધે હમણાં પણ થોડોક વર્ક કરી છે ઓનલાઈન કે તેનાથી અમને થોડો ઘણો ફાયદો થાય અને મનોરંજન મારા જીવન એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે સતત કામ અને અભ્યાસથી થાકેલા મનને તાજગી આપવા માટે મનોરંજન જરૂરી છે ફિલ્મ મનોરંજન સૌથી લોકપ્રિય અને સકારાત્મક માધ્યમ છે આજે સિનેમા માત્ર મનોરંજન પૂરતું નથી સીમિત નથી પણ રહ્યું પરંતુ શિક્ષણ સમાજ સુધારણા અને જાગૃતિ પણ શક્તિશાળી સાધન બન્યું છે ફિલ્મો આપણા જીવનના અનેક પાસાઓનો સ્પર્શ સ્પશે છે તેમાં પ્રેમ મિત્રતા દેહ દેવ દેશ ભક્તિ પરિવાર સ સંઘર્ષ વિજ્ઞાન રમત ગમત અને ઈ એ ઇતિહાસ જેવા વિવિધ વિષય વિશે રજૂ થાય સારી ફિલ્મ આપણા જીવન આગળ વધ વધવાની પ્રેરણા આપે છે અને અને સારા અ મૂલ્યો સિવાય છે ભારતના ફિલ્મ ઉદ્યોગ વિશ્વનો સૌથી મોટો ફિલ્મ ઉધોગ એક છે વિવિધ ભાષાઓ અને દર બસ હજારો ફિલ્મો બને છે અને ગુજરાતી ફિલ્મ ન ઉદ્યોગ પણ સતત વિકાસ કરી રહ્યો છે સામાજિક પારિવારિક અને પ્રેરણાદાયક વિષયો વિષયો પણ સારી ફિલ્મ રજૂ થઈ રહી છે ફિલ્મ ફિલ્મોના ઘણા ફાયદા તેનાથી નવી માહિતી મળે વીર સંસ્કૃતિ વિશે જાણી શકાય છે ભાષા અને અભિ અભિનય કળા ન વિકાસ થાય છે અને જેના લીધે ખુબ એવો વિકાસ પણ થાય છે કલ્યાણકારી વધે છે જીવનમાં આપણી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત પણ ઘણી પ્રેરણાદાયક ફિલ્મથી મળે છે પરંતુ દરેક વસ્તુને જેમ ફિલ્મ ફિલ્મનો કેટલાક ગેરફાયદા અશલીલતા અને વ્યસનને પ્રોત્સાહન આપ ફિલ્મો યુવાનો પર નકારાત્મક અસર અસર કરી છે ફિલ્મ જોઈને જોખમી સંકટ વધી રહી છે સમજદારી કરવી જોઈએ આજના સમયમાં સિનેમા ઉપરાંત ટીવી મોબાઈલ પઈ પઈ ઓટી ટીવી પ્લેટફોર્મ સોશિયલ મીડિયા દ્વારા મનોરંજન સફળતાની ઉપલબ્ધિ બનયુ છે પરંતુ આપણે સમય સમયને યોગ્ય ઉપયોગ કરવા જોઈએ અને મનોરંજન જીવન એક ભાગ છે બનવા બનવાના જોઈએ જીવન લક્ષ્ય નથી મનોરંજન આપણા જીવનમાં કરવું જોઈએ અને હું હમણાં વેકેશન ચાલી રહ્યું છે એટલે ઘણી બધી આ ફિલ્મ જોઉ હું આ મનોરંજન માટે પબજી રમું અને મનોરંજન માટે અ ખુબ એવું અને સાથે સાથે થોડીક બુક્સ પણ ભણવાનો મને શોખ છે એટલે હું થોડુંક મને ઘર માટે એ એ પણ કરું છું
હા ભાઈ તમારી માટે હા હું પણ હવે જ વરી કે આ વખતે જે વેકેશન ચાલી રહ્યું છે એટલે મોસ્ટલી હું તેજ કરું છું. કે કારણ કે આપડે તમે જાણો છો કે આવી ઘણી બધી આપણે મુવી જોઈ છે કેવી એ લોકો એવું બધું કરે પણ છે. એટલે મા જે લોકો જોવાલાયક નહી બધા લોકો જોયું. પછી એ લોકોની ગંભીર પરિસ્થિતિને ગંભીર ગુલોમાં જાય છે. એટલે કે પેલો કે એમ એટલે કે બધા લોકોને એવું તો વિચારવું જોઈએ કે જે આપડે કઈ આપણા માટે સારી મુવી છે. અને કહી આપણે જોવો જ જોઈએ કારણ કે ઘણી બધી એવી સિરિયલ હોય છે જેમ કે આપણા માઈન્ડ ફ્રેશ કરી નાખે છે. કે તારક મહેતા ઉલટા ચશમા એ તમને ખબર કે કેટલા વર્ષોની જુની કારણ કે તમને લગભગ ખબર જ છે કે, બે હાજર આઠમાં એ મુવી ચાલુ થયેલી અને હજુ સુધી પણ નવા નવા એપિસોડ આવે છે. કારણ કે એનો એ જે નવા નવા સિરિયલ જ એવી છે. કે ઘણા બધા લોકોને ખુબ ગમે છે. અને આજકાલના આપણા દેશમાં ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે. કારણ કે આજકાલના નાના નાના બાળકો માથીના યુવાસોધી કે પછી વૃદ્ધો સુધી મારી જમતા જમતિ સિરિયલ જોય છે. કારણ કે આ સિરિયલમાં એવા બધા પ્રકારનાં એપિસોડ કોન્ટેન્ટ ક્રિએટ એટલે કે જે‌ એ લોકોના ડિરેક્ટર આશિત કુમાર મોદી જે બધું રચેલું તે અલગ પ્રકારનું ખૂબ મજેલું છે કારણ કે એમાં શું એટલે કે આપણને શું જોવાનું ગમે, શું ન જોવાનું ગમે, એ લોકોને ખબર જ છે. તે પ્રમાણે એ લોકો આવી બધી સિરિયલ બનાવે છે. કારણ કે જે એમાં જે બધા કીરદાર હતા જેમ જેમ તારક મહેતા પછી જે જેઠાલાલ છે, કે પછી દયા છે, પછી ભીડે છે, ઐયર છે જેમ ની એકડિગ છે. ખૂબ અલગ પ્રકારની છે. અને ખૂબ મજાની છે. કારણ કે આપણને પણ ખૂબ એન્જોય કરાવે છે અને આપણા દેશના બધા જ નાગરિકોને આ જોવામાં ગમે છે કારણ કે આ જે મૂવી છે, તે તો ખૂબ મજાની પ્રકારની છે. અને આપણા દેશમાં તે પણ સારી જ છે કારણ કે આ એ સિરિયલ તો જોવી જ જોઈએ અને મુવીમાં તો આપણે મોટિવેશનલ મુવી જોવી જોઈએ. અને તમને ખબર જ છે કે કે આપણે કાર્ટૂન પણ જોવું જોઈએ. અને કાર્ટૂન માટે મને ટોમે એન્ડ જેરી પછી ડોરેમોર પછી એ બઘું મુવી જે એનિમેશન વાળા કાર્ટૂન છે તે મને જોવાનું ખુબ ગમે છે. કારણ કે મારે એ વિચાર છે કે હવે વેકેશન ચાલી રહ્યું છે તેમાં હું આટલા બધા આ એટલે કે આવા બધા પ્રકારના એનિમેશન વાળ કાર્ટૂન અને એ બધી મૂવી જોવા માગુ છું કારણ કે તમને ખબર જ છે કે આપણે આવી એ બધી મૂવી જોઈશું એટલે કે મોટિવેશનલ મૂવીઝ આપણામાં પણ સારું એવું મોટિવેશન આવશે. અને સારું આપણે વર્ક કરીશું. એટલે આપણે ડીમોટિવેશન વારી આપણે કોઈ પણ મૂવી ન જોવી જોઈએ. અને યોગ્ય પ્રકારની મૂવી જોવી જોઈએ. મારતે જ કેવું છે. એટલે કે આપણે આ વેકેશન ચાલી રહ્યું છે તેમાં આપણે યોગ્ય રીતે મોટિવેશન હોવી જોઈએ. અને આપ આપ પોતાનું નામ એ પોતાનું નામ આપણા દેશ નામ રોશન કરીએ. મુવી જોઈને આપણામાં જુસ્સો વધશે અને આપણે સ્ટડી માં પણ સારું વર્ક કરીશું અને આગળ વધી શકશું. સારું તો ભાઈ મળીએ પાછા આવે ઘણી બધી મુવી નવી નવી પડશે તો આપડણે સાથે જોવા જઈશ.
હા હા પાકું ચાલો.
ચાલ.